હારુ.
મારો અવાજ આવી રહ્યો છે, તમને.
હા આવી રહ્યો છે કેમ છો બધા મજામાંને?
હા બસ મજામાં તમારો પણ અવાજ ક્લિયર આવી રહ્યો છે. તો હું આજે તમને જે અણધાર્યો વરસાદ આવી જાય છે, તેના વિશે વાત કરવા માંગુ છું કે જે કમોસમી વરસાદ આવે છે, તો હું તમને કેહેવા માંગુ છું કે અચાનક ગમે ત્યારે. વરસાદ આવી જાય છે જેને કારણે ઘણા લોકોને ઘણું નુકસાન થાય છે અત્યારે જની જ વાત કરું તમને. તો એક ઉનાળામાં જે અચાનક વરસાદ આવી ગયો હતો અને જેના કારણે હવા પણ ખુબ આવી હતી. જેના કારણે ઘણા લોકોને ઘણું નુકસાન થયું હતું અને અત્યારની જ વાત તમને કહેવા માંગુ. છું તો. કેરીનો પાકને જે નુકસાન થયું છે તેના વિશે હું તમને થોડું જણાવીશ કે અત્યારે કેરીનો પાક ખુબ બગડયો છે તે બધો અણધાર્યો વરસાદ જે આવી ગયો હતો તેના કારણે ખુબ પાક ને નુકસાન થઈ છે અને ઘણા ખેડૂતોને ઘણો એવોવો નુકસાન થયો છે જેના કારણે તેઓ પૈસા તેઓને ઘણી પૈસાની ખોટ હતી અને તેઓને પાકનો જે તેઓએ ધાર્યો હતું તેટલા પૈસા પણ નથી મળ્યા અને તેના કરતા ખુબ ઓછા પૈસા મળ્યા છે, તમારે એવું શું માનવું છે.
હા તમારી વાત સાચી છે કે વરસાદ આવવાના કારણે ઘણા લોકોને ખોટ પણ ગઈ છે અને જેના લીધે અમે પણ ડાંગર ભાગ કર્યો હતો. અને તેમાં ખોટનું પ્રમાણ ખુબ જ વધી ગયું હતું અને જેના કારણે ખોટ ખૂબ જ ગઈ હતી અને તે અમને પોસાયું પણ ન હતું અમે સરકારશ્રિને પછી ફોર્મ ભરવાનું કે આ આ પોર્ટલમાં ફોર્મ ભરો કે તમને પૈસા મળશે. પણ તે પણ પૈસા હજુ મળ્યા નથી પણ તેઓ. ઓછા પૈસા આપી દે છે અને તેના કારણે ખોટ પણ ઘણી ગઈ છે અને તે ખૂબ જ જરૂરી. આપને તે કરવામાં. આપણને ઘણી બધી મુશ્કેલીઓ બને છે અને જેના કારણે આપણને ખૂબ જરૂરી છે કે આપણે એ કરવું જોઈએ અને અને તેના કારણે આપ આપણે ખુબ પેલું છે કે આપણે. એવું જ કરવું જ જોઈએ, જેના કારણે આપને ખોટ પણ ન જાય. આપણે પાક પણ સારી રીતના આવવા જોઈએ અને કમોસમી વરસાદ પણ એ ખુબ જ. મગજ મારી પડે છે.
તમારી વાત એકદમ સાચી છે અત્યારે તમે જોવા જાવ તો. વરસાદ ગમે ત્યારે, ગમે ત્યા સિટીમાં અને ગમે ત્યાં આવી જાય છે જેના કારણે ઘણા લોકોને નુકસાન થાય છે અને ઘણા લોકોને નુકસાન તો થાય છે. પરંતુ જે લોકો હુ અ છત્રી વગરની હવે બહાર નીકળ્યા હોય. તેમને ઘણી મુશ્કેલીઓ પડે છે હવે ઉનાળાની ઋતુ હતી તો કોઈ એમ વિચાર્યું ન હતું. વરસાદ આવશે અને તેઓ એ જો ગયા હતા ફરવા માટે અને તેઓ ત્યાં જ રોક, ત્યાં તેઓ ફસાઈ ગયા અને તેઓથી ઘરે પણ ન અવાય. તે ખુબ નુકસાનકારક છે, જો તમે જોવા જાવ તો અત્યારે ઘણા લોકો જે હરિહર પોટ એવા જે મોન્સૂનની જગ્યાએ સમરમાં પ્રી મોન્સૂનમાં જાય છે અને તેઓને અચાનક વરસાદ આવી ગયો જે કારણે તેઓ ત્યાં હરિહર પોટ પર જ ફસાઈ ગયા અને તેઓ નીચે પણ લ આવી શકેમે જાણ. છો કે વરસાદ આવવાના કારણે સીડીઓ અને ઘણા બધા ચીકણા.
હજ
જવાથી અ ઘણા બધા લોકો છે. ત્યાં લપસી ગયા અને તેઓને
હમ
પણ સરકારમાં શું કરી શકતી નથી કોઈ ક શું કરી શકત નથી સરકાર સબસિડી ને એવું આપે છે. પરંતુ વરસાદ તો તમે જેમ કહ્યું અચાનક આવી જાય. તો તે કુદરતી આફતમાં ગણાય છે તેથી આપણે સરકાર ને પણ દોષી નઠરાવી શકીએ તમારું શું માનુંવ છેું
હા, મારે તો એજ માનવું છે, કે સરકાર શને ઘણા બધા કે જગા પર અમે ફર ગયા હતા ત્યાં અમે પણ ફસાઈ ગયા હતા વરસાદ એટલો આવે કે ત્યાં ગાડી પણ જાય ગડી ગાડી અમારી જૂની હતી એટલે જેના કારણે અમને ખુબ જ મગજ મારી પડી હતી, વરસાદના કારણે જો ગાડી સર્વિસને નહીં કરાવે તો તે ખુબ જ મગજ મારી પડે છે. નદી તળાવ ઉફાન પર આવી જાય છે, અને જેના કારણે પૂર આવે અમારે ત્યાં અમારે એક રિલેટિવ રહે છે, ત્યાંના ત્યાં પાણી ખુબ જ ભરાય જ છે, ને આખું ઘેર નેવ ડૂબી જાય છે, અને તે વલસાડ છેપરમાં જેને એક એ પૂરને આવે તે ખુબ જ મગજ મારી પ એટલે વરસાદ આવવાના કારણે પણ ઘણી મગજમારી પડે છે. વરસાદ જો સારો આવે તો ખેડૂતોને ખુબ જ સારું રહે છે અને જેના કારણે આપણને ખુબ જ ફાયદાઓ પણ થાય છે. અને તે તે કરવાથી આપણને ખુબ સારું. બને છે.
તમારી વાત એકદમ સાચી છે અને. તમને કહેવા જાવ તો અત્યારે જોમે જોવા જાવ તો કમો વરસાદ તો સારો છે પરંતુ જે કમોસમી. મોસમી વરસાદ આવે છે તો ઘણા લોકોને એવું હોય છે જે બહાર ફરવા ગયા હોય છે તો. જો ઝાડવા નીચે જંપાઈ જાય છેથવા ઉભા રહી જાય છે પણ ઝાડવા નીચે ઉભા રહેવાથી પણ તેમને કોઈ ફાયદો નથી કારણ. કે થોડી વાર વરસાદ આવે છે અને તેના પછી વરસાદ એટલો આવી ગયેલો હોય છે કે તેના કારણે. ઝાડવા ઉરથી બધું પડવા માંડે છે ટીપા ટીપા અને તેના કારણે તેઓ ભીંજાઈ જાય છે. અને તેઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવાો પડે છે જેમ. કે શરદી ખાંસી તાવજેવા જે રોગો છે, તે તમે જાણો છો થોડા ભીંજાવાથી તરત પકડાઈ જાય છે, અને તેના કારણે ઘણા બધા રોગચાળો વધી જાય છે, થોડી, થોડી રોગોમાંથી ધીરે ધીરે વધવા માંડે છે. રોગચળો તો તે ખુબ નુકસાનકારક છે, અને જો અચાનક વરસાદ આવવાથી કાદવોને વધી જાય તો, જે ખેતરોમાં કામ કરવા ગયા હોય તેઓને પણ ખૂબ નુકસાન થાય છે, તો વરસાદ એ મોસમી વરસાદ ઘણો જરૂરી છે. પરંતુ કોમ મસમી વરસાદ જરાક પણ જરૂરી નથી એવું તો હું, માનું છું તમારું શું માનવું છે.
મારે પણ એ જ માનવુ છે, કે કામ કમોસમી વરસાદને આવવાના કારણે ખેડૂતોને ખુબ જ નુકસાન જાય છે. ખેડત ખેતરમાં પેલો હરિયાળી જેમકે ગાય ન ચારો લાગ લાગેલો હોય તે ખુબ જ તે પીલાઈ જાય છે, કટણી કરવાવામાં કાદો પાડવામાં પણ ખુબ જ મગજ મારી પડે છે, ખેરે ભાત રવું ઘેરે તરવું રવું. એ ખૂબ જ મગજ મારી પડે છે, અને જેના કારણે આપણને આ તે સુવિધા ખુબ જ સારી, સારી ન ગણાય અને તેઓ પૂર આવી. જાય છે જગ્યા જગ્યા પર પાણી નાળા ભરાઈ જાય છે, ગટર ભરાઈ જાય છે, અને ગંદા પાણીનો પેલું પણ આવી જાય છે, અને જો વરસાદ સારો આવે તો પાક પણ સારો થાય છે, એટલે આપણે વરસાદ ખૂબ જરૂરી છે, અને જેના કારણે આપણા હરિયાળ છાઈ ર પહાડો પણ ખૂબ જ સરસ લાગે અને, વરસાદના કારણે ફરવામાં ફરવામાં ખુબ જ સારું લાગે છે. જેમ કે આપણે આપલ થી માંડીને ઘણા બધા સ્થળો છે પર્યટક સ્થળો છે તે ખુબ જ જરૂરી લાગે છે, કે આપણે હરવા ફરવા માંગે અ સુવિધાઓ ખુબ જ સારી લાગે છે. જેના કારણે આપને ખુબ સારું છે.
તમારી વાત એકદમ સાચી છે, અત્યારે તમને જોવા જાવ તો ઘણા બધા આ લોકો જે ખેડૂતો છે, તેઓ ઘણું બધું પોતાને નુકસાન કરી ચુક્યા છે, કો કમોસમી વરસાદના લીધે અત્યની વા તો ઘણા જે ખેડૂતો છે, તેઓ ખેતીવાડી પર પૂરા ડિપેન્ડેન્ટ હોય છે, તેઓ મોસ્ટ ઓફ ઇન્કમ મોસ્ટ ઓફ મતલબમાંની એન્યુઅલ ઇન્કમ જાખી હોય છે. તે તેઓ ખેતીવાડી પરથી જ કમાવે છે. તો અત્યારે હું તમને શું કવ કે તેઓ એન્યુઅલ ઇન્કમ તો ખેતી પરથી કમાવે છે, તો એટલું નુકસાન થયું છે, કે અત્યારે ઉનાળમાં તેમને એટલું નુકસાન થયું તો તે ઓ ચોમાસ ડાંગર નો પાક લે છે, તો તેના માટે પણ તેમને ખુબ નુકસાન થયું છે. કારણ કે તેઓ જે એસપેક્ટેડ ખર્ચો છે, તે નીકળી નથી રહ્યો જેના કારણે તેઓને આગળ જે નવો પાક લેવાનો છે. તેના માટે પૈસા જ નથી, મળી રહ્યા તો તેઓને પૈસા જ આગળના પાક માટે નથી. થી મળી રહ્યા તો તેઓ આગળનો પાક લેશે જ કઈ રીતે તો તેમને ખુબ નુકસાન થયું છે, તો હુ તો એવું જ કે તેઓ થોડું સમજવુ જોઈએ, અને સમજદારી થી કામ લેવું જોઈએ તો તેઓ સારી રીતે પૈસા કમાઈ શકશે પરંતુ કુદરતી આફત જે આવી રહી છે, તેનો સામનો કરવા માટે તેમને થોડી શક્તિ મળે તો સારુ તમાર તું માનવું છે, આ વિશે
હ, ખેડૂતોને ઘણા બધા નુકસાન પણ જાય છે. અને ડાંગરના પાક પણ ખુબ જ પરેે તો એવું થયું હતું કે અમારે ત્યાં પણ કેંડા ભરેલા હતા ડાંગર ન પા થઈ ગયો હતો અને, તેના લીધે પુરે ત ના પૈસા પણ ન નીકળ્યા અને, તે ખુબ જ મગજ મારી પડે છે. હ, તે તે એવું છે, કે જેના લીધે એ પાક ખુબજ ખરાબ ગયો હતો અને જેના લીધે એ ખૂબ જરૂરી છે, કે વરસાદ એ સમયસર આવો અને પાક સમયસર થવા જોઈએ અને પાક સમયસર થાય છે. તો જ આપણને ખાવાના મળશે જેમ કે ચોખા ના રોટલા આપ આપણા પટેલ ઘણા ખાય છે, અને જુવાર બાજરી એ પણ સારી થવા છે, ઘઉના ઘઉંની રોટલી ને એવું ખુબ જ ખાવામાં આવે છે, અને તે ઘઉને ખુબજ સારા થવા, જોઈએ જેના લીધે આપણે એવું બધું પાકનો સારો ન થશે તો આપણને ખુબ જ મગજ અને મોઘ મોંઘવારી પણ ખુબ જ વધી જશે
તમારી વાત એકદમ સાચી છે, જેમ તમે કહ્યું ઘઉં પાક વિશે તો જેમ તમને કહુ તો દિલ્હીમાં જે અત્યારે કમોસમી વરસાદ આવે છે, તે બધું પ્રદુષણ કારણે થાય છે. તે આપણે પણ જાણીએી અને તમે પણ જાણો છો, પરંતુ આ બધો કમોસમી વરસાદ કારણે જ એટલું નુકસાન થઈ રહ્યુ છે, ઘઉં નથી પાકી રહ્યા આખા ઓલ ઓવર ઈન્ડિયામાં પંજાબમાંથી જે ઘઉ સપ્લાય થાય છે. પરતુ અત્યારે વરસાદ એટલો આવ્યો ત્યાં પણ કે તેઓ અકસ્પેકટેડ પાક મેળવી શક્યા નહી, અને તેમને ખુબ ખર્ચાનો સામનો કર પડ્યો છે, તો તે હુ માનું છુ કે અત્યારે વરસાદ થોડોતો, આ તેઓ સારી રીતે જળવાઈ રહી, તેમનો ખર્ચો અને બધું તો સારો પડશે જો તેઓ આ રીતે તેમનુ ચાલતું રહેશે તો તેઓ વધુ પૈસા કમાઈ શકશે નહી, અને તેમને ઘણું એવુ નુકસાન કરો હોવુ, પડશે અને તે ઇમ્પોર્ટ એક્સપોર્ટ નો ખર્ચો પણ એટલો વધી જશે અને જો પાક સારો નહીં મળે ઓછો, મળે તો તેની કિંમત પણ એટલી બધી વધી જશે કે તેઓને ખુબ ઘણુ નુકસાન થશે તો હુ, એવું જ માનું છુ, કે જે ઋતુ ચક્ર છે. તે હિસાબે, જ ઋતુઓ ચાલે તો સારામા સારું રહેશે આ કમોસમી જે બધું થાય છે, તે ખુબ નુકસાનકારક છે, તો તમારુ શું માનવું છે આ બાબતે
હ, મારે પણ એજ માનવું છે, કે કમસમી વરસાદ એ એ આપણા માટે જરૂરી છે, પણ આજના હવામાન, યોગના કારણે વરસાદનો પ્રમાણ વધી ગું છે, ચાર મહના ચાર મહિનાની જગ્યા છ મહિના વરસાદ પડે છે. અને જેના, કારણે ખેડૂત ને ખુબજ મગજ મારી એટલે દેશને ખુબજ સારુ પણ છે, અને ન પણ સારું છે, પર વધારે વરસાદ આવી ગયો પણ હમણા તો અ વાતાવરણમાં કે પેલુ પેલો હિમ મહાસાગર ગરમ થવાના કારણે તેઓ વરસાદ ઓછો, પડવાનો એમ કીધુ ના કારણે મુશ્કેલીઓ પણ ઘણી પડે છે, અને તે ખુબ જ જરૂરી છે, કે આપણે એવું જ કરવું જોઈએ અને, જો આપણે વરસાદ ઓછો પડશે જો, આ પોરે ઘણો પડ્યો અને આ વર્ષે ઓછો પડવાનો એટલે. નદી તળાવ એ ભરેલા હોવા જોઈએ, અને જેના લીધે. પાણીનું પ્રમાણ ઘટે નહીં અને પીવાનું પાણી ખૂબ જ ઓછું છે, જેમ કે. અ પચોતેર ટકા ખારું પાણી છે, અને પચીસ ટકા જે પાખ પીવાનું શુદ્ધ પાણી છે, એવું છે, અને તે ખૂબ જ જરૂરી છે. ચાલો આપણે આજ રીતના આગળ પણ વાત કરીશું.